હલો. બસ મજામાં મજામાં કેમ છો તમે?
બસ મજામાં એકદમ.
અરે બસ બસ શું કરો. અવાજ આવેજ મારો?
હોવ આવે છે.
બરાબર છે. બરાબર છે. હલો આ તો મારે આપડે કાલે મસ્ત રસ પ્રદ વિષય ઉપર વાત કરીકે પરિવાર
ઓહો શું વાત છે?.
ઓહ આમ બહુ સારો વિષય હતો. તો મેં કીધું તમારી જોડે ચર્ચા કરીએ એ વિષય ઉપર
ના ના થાય વિચારતા જ
ચાલો ત્યારે, આમ તો હું આમ તમને કહું કે પરિવારનો અર્થ શું? તમારા માટે.
મારા માટે તો પરિવાર એટલે પ્રેમ, સંભાળ અને સંસ્કાર નો સંગમ છે.
અરે વાહ! બહુ સુંદર વાત કહ્યું તમે તો. મને લાગે છે કે પરિવાર આ આપણી પેલી શાળા છે.
હા બિલકુલ. ને બાળકો બી સૌથી પહેલા સંસ્કાર પરવાર પરિવાર માંથી જ શીખે છે.
એકદમ, કે આજના સમયમાં લોકો ઘણા વ્યસ્ત થઈ ગયા છે. શું આ પરિવા આ પારિવારિક સંબંધો પર અસર કરે છે?
હા થોડી અસર તો પડી છે. પણ લોકો પાસે સમય ઓછો છોછે.
હમ્મ એ પણ છે એ પણ આમ કેવાય કે જો રો રોજ થોડોક સમય પણ સ સાથે પસાર કરીએ તો સંબંધો મજબૂત બને ને.
ના ના બહુ સાચી વાત છે. મ સાથેજ જમવું, વાત કરવી એને હસવું એ બી બઉુ જરૂરી છે.
હમ્મ તો તમને શું લાગે છે. કે આમ સાસ્કૃતિક પર આમ પરી વાર સારો, કે નાનો પરિવાર સારો? સંયુક્ત પરવાર.
અ બંનેનો પોતાનો એક અલગ જ ફાયદો હોય છે. સંયુક્ત પરિવાર માં વધુ સહકાર મળે છે.
હા તો પણ અને નાના પરિવારમાં નિર્ણય લેવા માટે સરળતા હોય થઈ જાય છે.
સાચી વાત. પણ પ્રેમ હોય તો કોઈ પણ પરિવાર સુંદર બની જાય છે.
અરે એકદમ સાચી વાત કીધી. અને બાળકોના પણ વિકાસમાં પરિવારનો કેટલો મહત્વપૂર્ણ ભાગ હોય છે તમને ખબર છે?
ના ના બહુ બહુ મહત્વની વાત છે. અને આદત પર વિચારવા જેવું છે.
સાચે ભાઈ સાચે મને તો લાગે છે કે આમ દાદા દાદી અને નાના નાની ની વાતો પણ બાળકોને ઘણું શીખવાડે છે હો.
હા અને તેમના જીવન અને અનુભવ બી બહુ ઉપયોગી હોય છે.
હમ્મ. સાચે આજે ટેકનોલોજી ના યુગમાં લોકો મોબાઈલમાં વધુ વ્યસ્ત થય વ્યસ્ત હોય છે.
હા એ કારણે જુઓ ને ઘણી વખતે પરિવાર સાથેનો સમય ઓછો થઈ જાય છે.
હમ્મ, પણ તેના માટે શું કરવું જોઈએ આપડે?
રોજ એક કલાક મોબાઈલ વગર પરિવાર સાથે બેસવું જોઈએ.
હવે અ બહ સારી સલાહ આપી હો તમે સાચેમાં.
હમ્મ, તમને કઈ પરિવારની પરંપરા ગમે છે?
જો હું કહું ને તો મને તો સાથે તહેવારો ઉજવવાની પરંપ પરા તો બહુ જ ગમે છે આખું પરિવાર જોડે રહી અને તહેવાર ઉજવીએ એનો આનંદ જ કઈક અલગ છે આપડે.
બઉ સાચી વાત તહેવારો સંભાળો અને આ બધું બઉ પરિવારને બહુ નજીક લાવે છે.
હમ્મ. હમ્મ, દિવાળી હોય કે ઉત્તરાયણ હોય બધા જ સાથે હોય તો બઉ જ મજા જ કઈક અલગ હોય.
ના બહુ સાચી વાત. છે. સાથે બનાયેલા યાદો બહુ જીવનભર સાથી રહે છે.
હા તો. તમને શું લાગે છે કે પરિવારમાં મતભેદ કેમ થાય છે?
પરિવારમાં મતભેદ એ અલગ અલગ વિચારોના કારણે થાય.
હમ્મ. તો તેનું સમાધાન કેવી રીતે થઈ શકે?
શાંતિ થી વાત કરીને એકબીજા જોડે.
હા, એ પણ છે પણ ગુસ્સા કરતા સમજણ વધુ જરૂર રી હોય છે.
બઉ બિલકુલ સાચી વાત છે સંવાદ હોય તો મોટી સમસ્યા પણ ઉકેલી શકે.
હમ્મ, આજના ઘણા લોકો નો નોકરી માટે બીજા શહેરમાં રહે છે એ બી એક હોય ને.
બઉ સાચી વાત છે પણ ફોન અને વિડીયો કોલ થી સંબંધો બહુ જોડી શકાય છે.
હમ્મ, સાચીમાં અને અંતર- હોય પણ લાગણીઓ એવી હોવી જોઈએ ને કે અંતરથી આપણા સ- સંબંધમાં કઈ ફેર જ ના પડે.
હમ્મ ને મને લાગે છે કે પરિવાર એક વૃક્ષ જેવું છે.
અ એ કેવી રીતે?
જોઓ ને એમાં તમે કહી શકો કે વડીલો તેની જડ છે અને યુવાઓ તેનું શાકાઓ છે.
ઓહ વાહ વાહ અને બાળકો તેના ફળ છે. અને ફળ જેવા હોય છે નઈ ફૂલ અને ફળ જેવા.
સાચી વાત છે બહુ જ સાચી વાત છે.
હમ્મ. પરિવારમાં સૌથી મોટું ગુણ કયો લાગે છે તમને કો?
મારા રીતે તો વિશ્વાસ.
ઓહો અને બીજો
બીજો તો એકદમ. પરંપરા અનુશાસન.
ઓહો સરસ સાચી વાત કહી તમે એમ વિશ્વાસ અને સમાન હોય. તો સંબંધ આમ લાંબો ચાલે છે.
બઉ સાચી છે ને બે જણા વચ્ચે પ્રેમ હોય. એટલે જીવન સુંદર હોય.
સાચી સાચી વાત છે આજની વાતમાં તો ઘણી સારી બાબતો શીખવા મળી ને તમને પણ.
મને પણ પરિવારની એક કિસ્મત સમજાવી બો ખુબ જ જરૂરી છે.
ના એ તો છે કે જો આમ તો ચલો કે આપડે આમ આગળની વાતમાં પરિવાર નો એમ શું કેવાય એક અલગ જ પરંપરાગત વિષયોની ચર્ચા કરીએ.
જરૂરથી એ પન બો રાસપ્રદ રહેશે.
ચલો ત્યારે તો આમ જો આપડે આમ કરીએ કે એમ પરિવાર વિશે વાત ક રીએ તો કેટલું આમ સારું કે આપડા પરિવાર જો એક સાથે રેતું હોય તો હમ શું કેવાય કે બો સારું આ પરિવાર જો જોડે રે તો પરિવારને ફાયદો બી ઘણા બધા હોય છે નઈ
ના ના બોવ સાચી વાત કઈ છે કારણ કે દરેક વ્યક્તિનું જીવન પરિવાર સાથે જ જોડાયેલું હોય છે
સાચેમાં તો તમને શું લાગે છે કે પરિવારમાં સૌથી વધી વધુ ખુશ છી ક્યારે મળે?
જ્યારે બધા સાથે બેસીને હસતા હોય ને આનંદ કરતા હોય.
હા બો સાચી વાત કીધી આમ નાની નાની નાના નાના પળો પણ મોટી ખુશી આપી જાય છે આપણને.
ના બિલકુલ યાર આ બધી વસ્તુઓ માટે કોઈ સારા પ્રસંગ ની રાહ જોવાની જરૂર નથી હોતી.
હા સાબો બઉ સાચી છે કેમ મને તો લાગે છે કે સાથે જ મવાનું પણ એક સુંદર અનુભવ હોય છે નઈ.
હમ બો બિલકુલ સાચી વાત છે જમતા જમતા પણ બો ઘણી વાતો થઈ જાય છે.
હમ. કેટલાક લોકો કહે છે કે આજે સંબંધો પહેલા જેવા રહ્યા જ નથી.
ના પન હું તો માનું છું કે ઈચ્છા હોય તો સંબંધો હજુ પણ મજબૂત બની શકે છે.
હમ દેય બોઉ સાચી વાત કઈ તમે તો ક્યા સંબંધો માટે સમય અને લાગણી બંને જરૂર બંનેની જરૂર પડે છે.
નાના બિલકુલ અને એકબીજાની કદર પણ કરવી જરૂરી છે.
હા એ તો છે પણ તમને બાળપણમાં પરિવાર સાથે રમેલી કોઈ રમત યાદ છે.
હા બિલકુલ ને ઘની રમતો યાદ છે અંતાક્ષસરી સંતા કુકડી અને બોર્ડ ગેમ.
ઓહો સરસ. વાહ જોરદાર ગેમો છે આમ આ બધી રમતો તો લોકોને નજીક લાવે. છે.
હા અને આજે પણ આ વસ્તુ બોવ ક્યારેક સાથે રમવી જોઈએ.
હમ. હમ સાચમાં મને તો લાગે છે કે વડીલોની સાથે સમય પ સર કરવો પણ એ બો મહત્વપૂર્ણ છે.
હા અને તેમની પાસે બો જીવનનો બો અનમોલ અનુભવ હોય છે.
હા તો હા એતો છે કે કેટલીક વાર તો કેવું કે વડીલોની સલાહ પછી કે વ સલાહ પછી સમજમાં આવે છે કે વડીલ સાચું બોલે છે.
બિલકુલ યાર તેમની વાતમાં તો જીવનનો સર હોય છે.
બોઉ સાચે માં કે આજે યુવા પેઢીને પરિવા વાર પરિવાર માંથી શું શીખવું જોઈએ?
ત્રણ વસ્તુ શીખવું જોઈએ જવાબદારી સમાન અને ધીરજ.
અરે વાહ શું વાતો છે આગ ગુણો તો જીવન જીવનભર કામ લાગે છે જો આપડે શીખી લઈએ ને તો.
ના ના બહુ સાચી વાત છે અને વડીલો પણ યુવા પીઢીને વાત સંભાળવી જોઈએ.
એ તો છે જ ને કે બે પેઢીઓ વચ્ચેનો સમજણ હોવું એ બહુ જ જરૂરી છે આપડા માટે.
હા અને તેથી મતભેદ પણ ઓછા થઈ જાય છે.
સાચે માં સાચેમાં તો તમને શું લાગે છે કે પરિવારમાં શું કેવાય. આપડે એમ. એકદમ પરિવાર ની અંદર મતભેદ થાય તો શું? એ હોવું જોઈએ મતભેદ થવા જોઈએ કે ના થવા જોઈએ?
દેક બઉ મોટું મહત્ત્વ છે કારણ કે ભૂલો તો બધાથી થતી જ હોય છે.
હા એ તો છે તમારી સાચી વાત છે. કે પણ આમ શું કેવાય માફીથી સંબંધોને બી ફરી મજબૂત બની જાય છે તો મતભેદ બી ઓછા થઈ જાય છે.
નાના બઉ સાચી વાત છે ને અહંકાર કરતા સંબંધ બઉ મોટા હોય છે.
હમ એકદમ સાચી વાત કહી રહ્યા છો તમે કેમ શું કેવાય બઉ સુંદર વાત કીધી તમે.
હમ અને પરિવારમાં કેટલીક વાર મજાક મસ્તી પણ જરૂરી હોય છે.
અરે હાસ્ય વગર તો ઘર અ
સો ટકા યાર ને જ્યારે બધા સા તે હશે તો ગર્વ હશે.
અને બઉ બઉ સારી સો ટકાની તમે વાત કીધી પણ આતો હવે હમ. આ ટોપિક તો બહ લાંબો ચાલી શકે એમ છે પણ આપડે ફરી એકવાર બીજો કોઈ ટોપિક પર વાત કરીશું આ ટોપિક પર તો અત્યારે આપડ આટલી જ વાત કરીએ અને બઉ મ જાઈ તમારી જોડે આ વાત કરીને આ ટો આ વિષય ઉપર.
હમ ચાલો ચાલો હા.